હા
બસ આ બેઠી સૂઈ ગયેલી ને હમણાં ઊઠીને ચા નાસતો કર્યો.
એવું, બરોબર મેં તો હજુ ચાય નહી પીધી દાદા આયા નહી. પછી દાદા ને છે, ને વચ્ચે એટેક આવ્યો હતો બેટા.
ઓહો કેમનું?
હા બ બહુ કામ કર કર કરે છે, રિક્ષા ચલાવે ને ઘેરાઈને રવિવારે બે શાંતિથી.
ઓહો. તો હવે સારું છે?
હા બે અઢી મહિના થયા સારું છે, કાલે બતાવી આવ્યા. એમનું વજન એ બઉુ વધી ગયું હતું બકા છયાસી કિલોનું પાંચસો તું.
ઓહ! તો ડાયટ કરાવો ને?
હા ડાયટ ચાલુ છે, દાદા છે ને રોંધેલું જ ખાય છે. બીજું કશું ખાતા નહીં રોટલી બાખરી થી શરીર વધે ને.
હા.
એટલે હવે રોટેલ ઉપ ચાલુ કરી દીધું છે, અને હું જે છે ને ગાયેલા મગ છે, તુવેરો છે, ચણા છે. વટાણા છે, એવું બાફેલું ખાય. પણ કેટલું લિમિટેડ, મીઠું મરચું નાખી અને ખાઈ લે. એટલે શાંતિ છે. અને કાલે ગયા ને બતાવા, તો સાડા છ કિલો વજન ઉતર્યું.
ના સારું કેહેવાય. આતાર કશું થઈ જાય એકદમ તો એક તો ભરે શરીર છે તમે બધું કેમનાં પહોંચી વળરો પછી.
ઓછી જ વારું પડે ને બક કોણ કરે. માર સારું થયું રવિવારે અટક આવ્યું ને, મારો બાબો ઘેર હતો. એટલે રવિવારે એ લોકો પાસે શોપિંગમાં નીકળ્યા હોય. તો પછી અમારી બીજી દીકરી છે ને, એની ભોણી એ ગાડી લઈને આઈ ગઈ. અને હારથમાં દાખલ કરેલા, તો મારે તો સારું થય બકાત. એ આયુષ્માન કાર્ડ હતું. નહી તો અમારે બે લાખ કૈથી લાઈએ? કારણ કે રિક્ષા પર ઘર ચાલે બધા. એટલે એમ હાલે, છોકરો હાલે અમને થોડા ઘણા. પણ હવે એનેઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે એટલે એને બઉ પગાર નહીં. એટલે બધું પછ છી ના ભરાઈ. અને દાદા બેહી રહેવા નહીં. બે કલાક જાય અને બે કલાક હોજે જાય.
એ તો મને ખબર કે દાદાને બેસી રહેેવાનું તો ગમે જ નહીં.
ના બેહે. આપણે કહીએ ને કે ના કર ના કરવાનું તો એ કામ ઘેરાઈ નહીં, રઈવાર રજા રાખે. પણ ઘેર આઈન બેહી ના રહે રઈવાર. બધું કામ ઘરનું કરે. બધું સાફ-સુફી કરે, અને અમારું ઘર નીચા ને તો ઉપર નેટ બધલા એ જાતે જ ચડી જાય બોલ. અને આખા ધાબામ નેટ વધે.
એમણે થોડા ચાલવા ને એવું મોકલવાના દાદાન.
નહીં ચલાતું બેટા, એમનાથી ચલાતું નહીં, આ ગોટલા બાજી ગયા છે એના માટેની દવા કરવાની છે.
બરાબર. એટલે નહીં ચલાત તું એના લીધે આવું થયું. બાકી જો વ્યવસ્થિત ચાલતાન, જો કામ તો બધું કમ્પ્લીટ કરે. ચાલતા હોય ને તો એમને એવું હટમ ના થાત.
હા. અને પાછી મેન નળી આખી બ્લોક થઈ ગઈ તી બેકા. અને ઈમરજસ, હા. હવે ઈમરજન્સ સી ના લઈ ગયા હોત ને તો ઉપાધી થઈ જાય. અહીયાં આગળ અમે છે ને તે અમારા મે પેલા અહ ફેમિલી ડોક્ટર છે ને એમને તઈ લઈ ગયા પહેલા. તો એને એવું કીધું કે મેજર એટેક છે. તોઈ બકા બોલ ઘેર આઈને કપડાં બદલ્યા, પાછું આયુષ્માન કાર્ડ કાઢ્યું. અન જાતેક જો બધું કરીન પછી
તે દાદાને ડોક્ટરે એવું કીધું કે એટેક આવ્યો છે? તો દાદાએ સાંભળ્યું તું?
હા.
તોય એમને કશું ના થયું? હિંમત વાળા કેહેવાય.
હા. પણ બહું હિંમત વાળા તો બહુ છે બકા. અઠવાડિયું થયું ને કે હું રિક્ષા ચાલુ કરી દઉં? મેં કી ના ભઈ.
ના હવ ગરમી છે. વરસાદ ભલે પડતો પણ ગરમી થાય. હમણાં કશું થઈ જાય તો? ડ્રાઈવિંગ કરતા હોય ને થઈ જાય તો શું કરવાનું?
હા. એ તો હારું છે રઈવાર હતોન, ઘેર હતા ને આવું થયું. ડ્રાઈવિંગ ઉપર થયું હોત તો શું થાત? ઉપાધીન પોટલા.
પેસેન્જર બેઠેલા હોય, ઓ દાદા એ શું કરે કશું થાય તો?
હા. એ નિજો નંબર ફોન નં ફોન આપીએ છે. એ ફોનમાં જેન ગમે તેને કોઈને ફોન કરે ને, તો આપ પણને ખ્યાલ આવી જાય કે ભઈ આ આવું થયું છે. અને સીધા અર્થમાં જવાનુંન બકા. અને આયુષ્માન કાર્ડ હતું એ તો એક લાખ ને નેવ્યાંસી હજાર કપાયા.
ઓહો-હો-હો! ના સારું કે. હમણાં દાદાને ક્યાંય બહર ના મોકલશો, એમને કહો આરામ જ કરે.
હા. નહીં મોકલતા, નહીં જતા જ નહીં હવે. પહેલા તો બહુ જતા તા બહાર. ગમે તેવું ભાડું હોય ને તો કોઈને પૂછે નહીં, સીધા ઉપડી જ જાય.
હા પણ એમને ઘેરનું ઘેર બેસી રેવાનું કંટાળો આવતો હશે.?
હા ઉંમર ખરી ને બધા એ કોઈ દડો ઘેર બેહી રહેલા નહી. એટલે બેહી રે એમને કામ કરવું ગમે મારો બાબો ના પાડે છે કે પપ્પા હવે રીક્ષા ના ચલાવશો તો કે ના ભાઈ તારે થોડો ઉમેરો થાય ને કે
અને ના હા સાચી વાત દાદા એવું વિચારે કે બેઠા બેઠ ઘેર બેઠાળું જીવન થઈ જાય અને બીજા બીજા રોગ ગો થાય હા એમ કરતા જે હલન ચલન થયું એ.
હા એટલે એ છે ને ના કહીએ ને તો ના હિંચાઈ રિક્ષા પર.. એટલે ભાઈ અમારે બાબુ ના પાડે કે પપ્પા ના કરો હતા કે ના ભાઈ મારે બેહી રહેેવાનું મને ગમે નહી અને મને પાછું રોગ નું ઘર થઈ જાય. ઘેર બેસી રે એટલે કંટાળે કોઈ દાડે બેઠા ના હોય તો અને પેલા તો એટલા દૂર દૂર જતા તા બાલાસીનોર સુરેન્દ્રનગર, મોડાસા બધે ભાડું લઇ જાય.
ઓહો!
કોઈ ના જાય ને તઈ દાદા જાય.
પણ અમે એમને ના મોકલતા હારુ નું થયું રસ્તામાં કશું થઈ જાય.
ના અત્યારે તો સિટીમાં જ ચલાવે છે બેટા. સિટીમાં હોય એટલે ચિંતા નહી કોઈ ને કોઈ પબ્લિક જેવુ કંઈક તકલીફ થાય તો ફટ દઈને આ પણે ફોનતો આવે.
અને બીજું કેવું આપણા સિટીમાં જ હોય ને એટલે આજુબાજુ વાળા ઓળખતા જ હોય કે દાદા છે. કદાચ કોઈએ જોયા હોય ને તોય કહે કે ભાઈ દાદા નવું થયું એમ.
હા
એટલે, હમણાં તોય હમણાં કેહેવાનું કે હમણાં મહિનો કઈ રિક્ષા એવું ના ચલાવે.
હા એ તો સારું છે દાદાને પાછો સ્વભાવ એવો ને? અને જઈને અવરા પડે ને તો બેહીન સુ કરે કથા વાર્તા કરવા બેસી જાય. લો બસ,
એમને સત્સંગ કરવાનું બહુ ગમે એ મને ખબર દાદા સતસં એમની જોડે સત્સંગની જ વાતો હોય.
હા એ તો પેસેન્જર બેહાડે ને એની જોડે વાતો કરવા બેઈ જાય.
હા
અને બોલી બોલીને તો ગોઘરો બેહી ગયો છે બકા હવે તો હંભરા તો નહી ઓછું સંભળાય છે. તોય રી રિક્ષા ચલાવે છે ભાડા જતા રહે અમુક ટાઈમે કોઈને કઈ જવાનું હોય ને કઈ મેલી આવે.
હમ એટલે પેલું એમને ઓછું સંભળાય ને એટલે,
કોકને બોલવાનું ધીમું એ હોય તો મોટે થી ના બોલે અને કેને કોન બતાવે ને તોય કોન કોનાગાર્જન બોલે ને તો પાછાે દવા બવ કરી બન પણ ના ફેર પડ્યો.
મ પણ એ તો અમે ઉંમર થાય ને?
હા
અને પહેલેથી રિક્ષા ચલાવી એટલે બહાર પેલો વાહનો નો ને એ બધો અવાજ સાંભળાયા કરે ને બારે એટલે આમ થોડી બેરાશ આઇ જાય.
હાચી વાત હાચી વાત, હંમમ.
અને ઍ તમે કહે છો એમ કે ઘેર બેઠા જ નહી દાદા, એમને કામ જ કર્યું છે તો પછી એવું શરીર થઈ જ જાયને અમુક ઉંમર પર પછી, અને મેં સિત્તેર વર્ષ જેવી તો ઉંમર થઈ હશે ને? પછી, બોતેર વર્ષે કામ કરે એ જ બહુ મોટી વાત કહેવાય.
સાચી વાત અને આવે ને એટલે સીધા નાહી લે. નાહીને પેલા ખાવા ના માંડે સીધા ભગવાન આગળ પ્રાર્થના કરવા બેસી જાય. અને પછી પછી જ ખાય, અને બપોરે આવે ને તો ખાઈને સીધા ભગવાનું નિયમનું જે હોય ને.
હા.
સત્સંગ દિક્ષા વાંચે પછી ભચનામ્રત સ્વામી ની વાતો એવું બધું કરે. માળા કરે એવું બધું કરે, અને સાડા બારે સુઇ જાય. હાડા બાર એકેય વાગે વધારે વાંચવાનું બાકી હોય ને તો મોડું થઈ જાય. હવે ઉઠી જાય એમની મેં તે.
મને ખબર એમની ટેવ કે જ્યાં સુધી વાચવાનું પતસે ત્યાં સુધી ચોપડી ના મૂકે.
હા સાચી વાત, તને ખબર પડી કે નઈ.
હંઅ હું એક બે વાર આવેલી ને તો મને ખબર અને એવા વાત કહે ને તો આખી વાત પૂરી ના થાય ને ત્યાં સુધી આપણને ઊભા ના થવા દે. આખી વાત સાંભળવાની.
સાચી વાત સાચી વાત, એ તો પહેલેથી જ એવી આદત છેં બકા.
પણ એમનો સ્વભાવ બહુ સારો.
એન.
હા દાદા સ્વભાવ બહુ સારો આપણને સારું જ કે હંમેશા.
હા, અહીંયાગળ છોકરાઓ ન એ હોય ને રખડતા હોય ને એમને બોલાવી બેહાડે એ બધી વાતો કરે, ભણવાની વાતો બવ ગમે એને કોક ભણે. સારું આગળ આવે એવી બધી વાતો કરે.
અને એમને કેવું કે આમ કોઈ દિવસ દાદાને કશું ભી અસર નહી એટલે એમને કેવ કે અત્યારના છોકરા એવા બગડી જાય એને કરતા, હું બે શબ્દ કવ જો એમના કહેવાથી સુધરી જાય તો એવું એમને.
હા એટલે જ, અને એમને તો બહ બધા અહિયા ફરિયાદ કેટલા બધાં સાત છોકરાઓ એક તો, બે જણા તો કોલેજ કરતા હતા ને. એમને કોલેજ બંધ કરાવીને બીજા કશાકમાં મેલે ને. તો એમને ડિપ્લોમાને નંબર લાગ્યો બોલ, ડિપ્લોમા મિકેનિકલ માં ભણયા, બધા સાત આઠ જણ નું ગ્રુપ હતું છોકરાઓ. એમાં મારોય હતો, અને અડસ પડોશ ના બધાને આઈટી આઈટી આઈટી નું કશું ભણે ને. હા તોર ડિપ્લોમા એમને નંબર લાગે દસ છોકરા એક છોકરો આલ લેવોજ પડે એ લોકોન, એટલે આવું બધું છે કોમકાજ બોલ. કેમનું ચાલે છ તારે ભણવાનું બેટા?
બસ-બસ કમ્પ્લેટ ચાલે. પણ કેવું દાદાનો સ્વભાવ સારો ને એટલે બધા એમની વાત માને એમ.
હા. હા, હા. અને ઉંમર ખરીન બેટા. અને હારું કેતો હારા લોકોને હારું ગમે.
હા. અન સારું જ કેઈ. અને એ બધાન ખબર કે એમનો સ્વભાવ સારો અને હંમેશા સારું જ કહેશે. એટલે બધા આમ માનેઈ અને એમની વાત ગળે આપણાન ઉતરે કે, ના દાદા કેસે ને એટલે બરાબર હશ
હાચી વાત-હાચી વાત. અને બહાર જ બેઠા હોય, ગરમી બહુ લાગે, શરીર બળેને તો ને સીધા બહાર ચોપડીઓ લઈન બેઈ જાય. ભગવાનનું લઈન. પ્રકાશ વાંચતા હોય કે ગમે તે એનું ભગવાનનું કરતા હોય.
અને બધું આમ કેએને આપણાને તો સારી-સારી ભગવાનની વાતો કરે, સત્સંગની વાતો કરે એટલે આપણાને ગમે. હમ્મ. પછી બીજા દિવસ એવું થાય કે આજે દાદા કશું કેનને તો હારુ.
હાચી વાત. આવજેન તું.
હા આઈશ-આઈશ હો, હા આઈશ.
હા.
સારું હા માર કામ છે થોડું. હું તમને પછી વાત કરું.
હાર-હાર-હાર સોરી હ બેટા. હાર જય સોનાથ-જય સોમનાથ.